તમને મારો અવાજ આવે છે.
હા એને આવે.
હા નમસ્કાર આજે છેને આપણે તહેવારો પાછળના આયોજન અને વ્યવસ્થા વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.
આપડે ખુબ જ સરસ વિ થય અચ્ તહેવારોની ઉજવણી પાછળ અનેક પ્રકારની તૈયારી છુપાવ રહી છે.
હા સામાન્ય રીતે તો લોકો તહેવારના આનંદ અને ઉજવણી જ જુવે છે.
પરંતુ તેની પાછળના આયોજનનું પણ ઓછુંન ધ્યાન જ જાય છે.
હા દરેક તહેવાર ની શરૂઆત તૈયારી થી જ તો થાય છે.
તૈયારી ઘણી વખત દિવસો થતા અઠવાડિયો પેલા શરૂ કરવી પડે.
હા બજારોમાં તો સૌથી પહેલા શું ફે ફેરફાર જોવા મળે છે ને.
ખરીદી માટે લોકોની અવર જવર વધવા લાગે છે.
હા વિવિધ પ્રકારની વસ્તુઓની આમ માંગ વધી જાય ને એટલે.
વેપારીઓ છેના માટે અગાઉથી પણ તૈયારીઓ કરે છે.
હ માલસામાન નો આમ પૂરતો જથ્થો રાખવા જરૂરી બને છે ને તહેવાર આવે એટલે બધું લોકોકા લેવા આવે એટલે
વેપારીઓ માંગવા અચાનક વધારો પણ થઈ શકે છે એટલે વધારે રાખી.
હા અને સ્થાનિક ઉત્પાદકો માટે પણ આ સમય આમ મહત્વનો હોય છે.
કારણ કે તેમની વસ્તુઓની માંગ વધે છે ખુબ જ.
હા સજાવટની સામગ્રીનું શું મહત્ત્વ છે એમાં
સજાવટ એ તહેવારના વાતાવરણ નું જીવત જીવત બનાવે છે.
હા રસ્તાઓ અને જાહેર સ્થળોને પણ આમ શણગારવામાં આવે છે ને.
અને સાથે સાથે સમગ્ર રસ્તા અને વિસ્તારને પણ ઉષ્મય બની જાય છે.
હા પ્રકાશ વ્ય વ્યવસ્થાનું પણ વિશેષ વિશેષ સ્થાન છે.
અને આ લોકો માં ઉત્સાહ અને આનંદની લાગણી વધારી જાય.
હા ઘણી જગ્યાએ તો વિશેષ લાઇટિંગ કરવામાં આવે છે.
હા એલા માટે એ જો માટે લોકો દૂર દૂર થી પણ આવે છે.
હા પરિવહન વ્યવસ્થા પર આમ તહેવાર શું અસર પડે.
અ મુસાફરોની સંખ્યા ઘણી વધી જાય છે પરિવહન.
હા બસ અને ટ્રેન જેવી સેવાઓ વધુ વ્યસ્ત બની જાય છે.
કેટલીક વાર તો વધારાની સેવાઓ પણ શરૂ કરવી પડે આપડે સહેવા
હા ટ્રાફિક વ્યવસ્થા પણ કેમ જરૂરી બને છે.
અરે એમાં ઘણા વિસ્તારોમાં તો એટલી બધી ભીડ વધી જાય છે ને એના કારણે
હા ટ્રાફિક નિયંત્રણ માટે પણ આ આમ આયોજન કરવામાં આવે જ છે ને.
જેથી લોકો સરળતાથી અવરજવર પણ કરી શકે એના માટે શ હોય.
હા સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ શું છે.
એમાં સંખ્યા લોકોની એકત્રિત થાય અને સુરક્ષા એકદમ અત્યંત જરૂરી બની જાય છે.
હા હા જાહેર સ્થળોની વિશેષ આમ દેરખર્ચ રાખવામાં આવે છે ને દેખરેખ
જેથી કાર્યોમાં પણ આપણને શાંતિપૂર્ણ થઈ શકે છે.
હા આરોગ્ય સેવાઓની પણ જરૂર પડે છે.
કેટલીક વાર તો કેવું છે કે તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ પણ આપણેે ઉપલબ્ધ રાખવામાં તો આવે જ.
હા અને સફાઈ નું આયોજન કેવી રીતે કરવામાં આવે છે.
પેલા આપડે સફાઈ કરાવવી પડે અને પછી સ્વચ્છતા નું ધ્યાન પણ રાખવું પડે.
હા એ તો છે સ્વચ્છતા જાળવી સમાજની જવાબદારી પણ છે જ ને.
અને સફળ આયોજન ન મહત્વનો ભાગ એ સ્વચ્છતા ઉપર પણ આધાર રાખે છે.
હા તહેવારો દરમિયાન આમ ખાદ્ય વસ્તુઓની પણ માંગ વધી જાય છે ને.
અને ખર્દ પુરા પુરવઠાની વ્યવસ્થા મજબૂત રાખવી જ પડે ગમે ત્યારે એની માંગ પણ વધી જાય છે.
હા ગુણવત્તા જાળવવા પણ એટલી જ જરૂરી છે.
સાથે સાથે તેનો ઉપયોગ પણ ખુબ જ વધી જાય છે.
હા તહેવારો સ્થાનિક અર્થતંત્ર કેવી રીતે પ્રભાવિત કરે છે?
સેવાઓ અને વે વેપારોમાં વધારો થાય થાય છે, એમાં જોવા
હા નાના નાના વેપારીઓ માટે પણ આ સમય તો મહત્વપૂર્ણ હોય છે જ.
અને વધારાની આવક અને તક ઉઊભી કરવામાં પણ મદદરૂપ થાય છે.
હા હસ્તકલા ક્ષેત્રને શુભ લાભ થાય છે.
હસ્તકલા ક્ષેત્રમાં હત વસ્તુ અને અને પરંપરાગત વસ્તુઓની પણ માંગ વઠે છે.
હા આથી તો સ્થાનિકરી કારીગરોને પણ પ્રોત્સાહન મળે છે ને
અને સાંસ્કૃતિક વારસા નું રક્ષણ પણ થાય છે.
હા તહેવારોમાં તો સ્વયંસેવકોની પણ ભૂમિકા શું હોય છે?
કાર્યો ન પણ ભાવ ભજવે છે.
ભીડ નું સંચાલન કરવામાં પણ મદદરૂપ બને છે. ને
હા અને ભીણ ભુવા એટલી બધી વધી જાય ને તો આપડેને. એ કરવી પડે મેનેજ કરવીડે પડે આપડે.
તમારી વાત એકદમ બરાબર જ છે, કે બધું મેનેજ કરવું જ પડે.
હા મેને કરીએ તો આપને આ આગ આપણું સારું એવું ફાયદો થઈ જાય.
હા અને માહિતી પહોંચાડવામાં પણ આ મહત્વ ન ભૂમિકા ભજવે છે.
અને એ માહિતી પહોંચાડવાવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે જ છે. આ વસ્તુ
હા જાહેર કાર્યક્રમો માટે અલગ આયોજન જરૂરી હોય છે.
મોટા કાર્ય. ક્રમો માટે વિગતવાર આયો. ન પણ આપડે આયોજન કરવું તો પડે જ.
હા એતો છે અને માહિતી પહોંચાડવાનું પણ મહત્વની ભૂમિકા ભજવે અને બધું મહત્વનું હોય છે એમાં.
કારણ કે લોકોની સુવિધા અને સુરક્ષા બંને ધ્યાનમાં તો આપડે લેવું જ પડે.
હા સંચાર વ્યવસ્થાની ભૂ
ઝડપથી આદાન પ્રદાન માટે તે જરૂરી બની જાય એના માટે.
હા હા તમારી વાત બિલકુલ સાચી છે બધી તો કે માહિતીની ઝડપી આદાન પ્રદાન માટે તે જરૂરી છે, જ અને આજકાલ તો ડિજિટલ માધ્યમોનો ઉપયોગ પણ વધી ગયો છે ને.
આયોજન વધુ અસરકારક પણ બની જાય.
હા તહેવારો અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે?
વાતાવરણ ની કાળજી રાખશો એ આપડી જવાબદારી છે.
હા ટકાઉ પદ્ધતિઓ ઉપયોગ વધતો છે.
ઉણી દરમિયાન પર્યાવરણ વચ્ચે સંતુલન પણ જળવાય જાય.
હા પાણી અને ઉર્જાનો યોગ્ય ઉપયોગ પર પણ ધ્યાન આપવામાં આવે છે.
લાંબા ગાળે આપણને લાભકારાયક દેખાય
હા બાળકો માટે તો તહેવારો શૈક્ષણિક કેવી રીતે બની શકે?
સંસ્કૃતિ વિશે આપણને પરંપરાઓની જાણકારી પણ મળે.
હા ઘણી વાર તો શાળાઓમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાય છે.
આ જાગૃતિ સમજણ વધે છે આપડે આ જાગૃતિ થી આપણી સમજણ પણ વધ.
હા વિવિધ સમુદાયો તહેવારોમાં કેવી રીતે જોડાય છે?
અને ભાગીદારી થી જોડાવાવામાં મદદરૂપ
હા આથી તો સામાજિક એકતા પણ મજબૂત બને છે ને.
સાથે સાથે લોકો પરસ્પર સન્માન થી પણ વધે છે.
હા તહેવારો અને સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે.
એ જી આ જીતુ રાખવા મહત્વ પણણ સાધન
પરંપરાઓ અને પેઢી બીજી પેઢી સુધી પહોંચી શકે છે ને.
પાયા
હા અને સમય સાથે ઉજવણીની ફેરાફર પણ આવે જ છે.
છતાં પણ મૂળ ભાવના હોય તો ત્યાં યથાવત જ રહે છે
હ અને આધુનિક ટેકનોલોજી નો શું ફાયદો થયો છે આના માટે.
હ એમાંથી તો આપણને આયોજન સંકલ્પ અને માહિતી વેચવામાં સરળતા આપણા પડે છે.
હા ઓનલાઈન માધ્યમો દ્વારા પણ ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે.
હ અને આના કારણે લોકો વધુ સારી રીતે તે તૈયાર પણ કરી શકે છે.
અનેક વિભાગો સાથે મળીને કામ કરે છે.
સાથે આજે આયોજન વધુ વ્યવસ્થિત બને છે.
હા તહેવારની સફળતા પાછળ શું સૌથી મહત્વનું છે.
કારણ કે સફળ તહેવાર સમગ્ર સમાજના સહયોગની સહયોગથી શક્ય બને.
હા દરેક તહેવાર સમાજને કંઈક શીખવે છે.
એકતા સહકાર આયોજન એ મહત્વ આપણને શીખવે છે તેનું.
હા તહેવારો પાછળની વ્યવસ્થા સમાજ આમ સમજવાથી તેમની કિંમત વધુ સારી રીતે સમજાય છે.
હવે ઉજવણી પાછળ લોકો ન મહેનત. પણ અમારે એટલું જ દોડાયેલું હોય
હા કારણ કે દરેક ઉજવણી પાછળ અનેક લોકોની મહેનત જોડાયેલી હોય છે તમારી વાત એકદમ સાચી એટલે તો તહેવાર માત્ર આનંદ ને પ્રસંગ માટે નથી.
હ પણ હવે આયોજન સંચાલ અને સામાજિક સહકાર ન ઉ તમ ઉદાહરણ પણ આપણને પૂરું
હ આ રીતે તો તહેવાર પાછળનું આયોજન સમાજના વિવિધ પાસુઓને જોડે છે.
એ દરેક ઉજવણીમાં આપણને સફળ બનાવે છે આને યાદગાર પણ મહત્વ આપે છે.
હા તમારી વાત બિલકુલ સાચી છે કે તહેવારો કેમનું આપણને એની પાછળનું બધું આપણને શીખવે છે એ બધું એનાથી જ આપણને શીખવા મળે ને અને આ બાબતે તો આપડે કેટલી જ વાત તો કરી શકીએ છે પણ આપણે ફરીથી ચોક્કસ વાત કરીશું એના પર
હા હા બરોબર છે આપડે ફરી ક્યારે